કેમ છો બધા મજામાં ને.
એકદમ મજામાં તમે કેમ છો?
હા બધા મજામાં હું તમને થોડીક ઓનલાઈન પેમેન્ટ વિશે થોડીક વાતચીત કરવા માંગુ છું કે આજના આધુનિક યુગમાં ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ જરૂરી બની ગયું છે. કે જેના લીધે આપણે સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છે. અને એ એ પેમેન્ટના કારણે આપણને ઘણા બધા રીવોર્ડ પણ મળે છે જેમકે આપણે પણ ઘણી વાર આપણે ક્રિપ્ટો પેલું કરીએ કે કે ઓનલાઈન પેમેન્ટ પેમેન્ટ કરીયે ત્યારે આપણને બધા રિવોર્ડ મળે છે જેના લીધે આપણને સરતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે હું પેલા બેંકમાં જાતો હતો ત્યારે કલાક ને કલાક લાઈનમાં ઉભુ રેવું પડતું હતું અને જેના લીધે અ મારો સમય ખ ખૂબ જ ખરાબ જતો હતો અને હું કંપનીમાં જાતો હતો તો મને એક આખો દિવસ રજા લેવી પડતી પછી ઓનલાઈન પેમેન્ટ ધીરે-ધીરે આવ્યું તેના લીધે ખૂબ જ સરળતા આવી છે અને તે ઓનલાઈન પેમેન્ટ કરવાની અ અમને ખૂબ જ લાભ થયો છે
હા ઓનલાઈન પેમેન્ટ કરવાથી ખુબ જ લાભ થાય છે હવે બધી ઘણી બધી નગરમાં તમે જોયું હશે તો બ ઓનલાઈન ચાલુ થઈ ગયું છે બધી દુકાનમાં આપણને ક્યુ આર સ્કેનર મળી જાય છે દરેક જગ્યાએ આપણે ન સેફ્ટી જોવા મળી છે કેમ કે હવે આધુનિક યુગ આગળ થઈ રહ્યો છે એટલે હ બધી જગ્યા પર આપણને ઓનલાઈન જેવા દરેક પ્રકારના સ્કેનર થી માણીને બધા જ ઓનલાઈનની સેફ્ટી થઈ ગઈ છે તે બધાને માટે ખુબ જ ઉપયોગી બને છે જેમ કે કોઈ પાસે કેશ નહી હોય તો આપડણે ઓનલાઈન દ્વારા પેમેન્ટ કરી શકે છે જેથી હવે જીવન બહુ જ સરળ બન્યું છે બધાને આ ઓનલાઈન વસ્તુ બહુ જ ઉપયોગી બને છે કારણ કે જે તમે હવે કેશ નહી લઈ શકો તો બી આપણને કઈ તકલીફ આવતી નથી-
હા તમારી વાત સાચી છે કે આજ આજે બધા જ દુકાનમાં આપણને ઓનલાઈન પેમેન્ટ મળી જશે જેમ કે ચાયની લારી તક કે મોટા મોટા મોલ તક તેથી સરળતા ઓનલાઈન પેમેન્ટ થઈ શકે છેઅ અને ઓનલાન પેમેન્ટને કારણે ઘણા બધા આપણને ફાયદા પણ થાય છે જેમ કે સમયની બચત આપણને જો બજારમાં જાતા હતા ત્યારે આપણને ઘણા કેશ નાણા લે જવા પડતા હતા અને જેના કારણે અમને આ ખુબ જ મુશ્કેલી છે ચોરાઈ જવાનો ભય કે લૂટપાટ થવાનો કે કોઈ જેના લીધે ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ સારી છે ઓનલાઈન પેમેન્ટને કારણે વધુ કેશ લે જોવા પડતું ના હોય અને તેના લીધે ખુબ સારું છે કે ઓનલાઈન પેમેન્ટ કરવી જ જરૂરી છે
હા તેજ વાત બરાબર છે તમારી ભી હવે આપણે કે ભી ફરવા જઈએ તો હવે કેસ લઇ જવાની જરૂરત પડતી નથી અને કેશ ચોરી થવાનો ભય બી ઓછો થઈ ગયો છે ઓનલાઈન પેમેન્ટ ના લીધે આપડે મોબાઈલમાં ઓનલાઈન પેમેન્ટળ પેમેન્ટ કરી શકી જેથી કેશ ખોવાનો ચોરી થવાનો કે કે ભી ચોરાઈ જવાનો શક્યતા હવે રહી નથી એથી કરીને હ ખુબ જાગૃત થયા છે બધા ઓનલાઈન ઓનલાઈન નો ઉપયોગ કરી રહ્યા છે જેથી બધા આગળ વધ રહ્યા છે હવે તો દરેક છોકરાઓ કે મોટા લોકો પર બી હવે ઓનલાઈન સેફ્ટી જોવા મળે બધા હવે ઓનલાઈન નો ઉપયોગ ઘણી રીતે કરે છે દુકાનદારો થી માનીને બધા જ જે ધંધામાં સંકળાયેલા છે બધા લોકો તે બધા ઓનલાઈન થી પેમેન્ટ કરવા માંગે છે.
હા તમારી વાત સાચી કે ઓનલાઈન પેમેન્ટ ખુબ જ જરૂરી ઓનલાન ઘણી બધી આપણે જયારે પણ રસ્તામાં કે કોઈ પણ જગ્યા જાય ત્યારેન પહેલાના સમયમાં દરેક કામ માટે રોકડ રકમ રાખવી પડતી જયા પરંતુ આજે મોબાઈલ બેન્કિંગ કોડ અ ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ છે ઓનલાઈન પેમેન્ટ ઘણા ફાયદાઓ છે સૌથી મોટો ફાયદો એ છે કે સમયની બચત થાય લાંબી લાઈન લનમાં ઉભી રહેવાની જરૂરી નથી વીજળી બિલ મોબાઈલ રિચાર્જ ગેસ બિલ ટ્રેન અથવા બસ ની ટિકિટ ઓનલાઈન ખરીદી અન્ય અનેક સેવાઓ માટે ઘર બેઠા ચુ ચૂકવણી કરી શકાય છે વ્યાપા વ્યાપારીઓ માટે ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ લાભદાયક બને છે કે કે વ્યાપારીએ જયારે પણ દુકાન કોઈ ચલાવતા હોય ત્યારે એ લોકો પણ ઘણા બધા પબ્લિક હોય છે અને તેઓને કેશ સાચવવામાં કે અન્ય સુવિધા લેવામાં પણ તેઓને ખૂબ જ મગજમારી પડે છે અને પેમેન્ટને કારણે અ તેઓને કેશ રાખવાવામાં ખુબ જ મજા બેંકમાં હવારે જઈને ભરવું કે જેના લીધે ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ થઈ જાય છે કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી અ ખુબ સારી એવી ઇન્કમ બચી શકે છે. અને તેમાં કોઈ ગર્ભથાની પણ ભય રહે નહીં આ વીજળીનું બિલ મોબાઈલ રી ગેસ બિલ કે અન્ય બિલ આપણે સરળતાથી ભરી શકાય છે અને બિલ પેમેન્ટ કરવાથી આપણને ખૂબ લાભ થાય છે જેથી આપણને ડિસ્કાઉન્ટ પણ વ્યાપારી માટે ઓનલાઈન પે મેન્ટ ખૂબ જ લાભદાયક છે. અહીં ગણતરીના કામો થાય છે. દરેક વ્યવહાર રેકોર્ડ મળી મળી મળી રહ્યો ખુબ જ જરૂર બની ગયું છે અને તે ઓનલાઈ વ્યવહારો વધુ પદર્શકને તે
હા, તમે કીધું તે પ્રમાણે આપડે હવે ઓનલાઈનથી ગમે તે રિચાર્જથી માનીને ગેસના રિચા પછી જેવું કે વીજળીનું રિચાર્જ બિલથી માનીને બધું ઓનલાઈન થઈ ગયું છે જેથી આપણે ઓનલાઈનથી તે બધાને પૈસા ચૂકવી શકે છે હવે આપણેે લાઈનમાં લાગવાની કે ગમે ત્યાં ઉભી રહેવાની જરૂર પડતી નથી એથી ઓનલાઈન એ ખૂબ જ આપણા માટે ઉપયોગી બન્યું છે જીવનમાં અને
એના જ માટે બધાં ઓનલાઈન ઉપયોગ બો ઘણો કરે છે. જેથી બધાં આગળ વધી રહ્યા છે. ઓનલાઈનથી જ બધું હવે થાય છે કે તેમાં કોઈ પણ તકલીફ આવતી નથી કોઈ પણ પ્રકારનું કોઈ સમસ્યા તેમાં આવેની તેથી બધા લોકો તેને ખૂબ ઉપયોગ કરે છે. તેથી ગેસ કે કઈ પણ વસ્તુ ખોવાની શક્યતા ખુબ જ ઓછી થઈ ગઈ છે. ઓનલાઈના લીધે જેથી આપણે લાઈટ બિલથી માંડીને મોબાઈલના રીચાર્જથી માડીને બધું ઓનલાઈન થઈ જાય છે. એથી હવે બધા તેમાં સકડાઈ ગયા છે. તેથી ઘણાં બધાં લોકો તેનો જ ઉપયોગ કરે છે. મોટા ભાગની પેઢી એનો જ ઉપયોગ કરવા કરવા જઈ રહી છે જેથી બધા લોકો જ આમાં જોડાઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે.
હા, તમારી વાત સાચી છેકે આજના આધુનિક યુગમાં આ ઓનલાઈન પેમેન્ટ જ અ વધ્યું છે. કેમ કે હમણાં ડિજિટલ સેવાઓ ખુબ જ વધી છે. લોકો ઘર બેઠા જ વધુ સરળતાથી મળી રહે એટલે તે ઓનલાઈન કરે છે સરકારે આપણા ડિજિટલ અર્થવ્યવસ નો પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પેમેન્ટ પ્રોત્સાહિત કર્યું છે. તેનાથી રોકડ પરથી નિર્ભરતા ઘટે નાણાકીય વ્યવહાર વધુ સરળ બને છે. પરંતુ ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ વખતે સાવચેતી રાખવી જરૂર છે આ અજાણી લિંક પર ક્લિક કરવું ઓટીપી, એટીએમ પિન ન આપવું અથવા પાસવર્ડ કોઈ પણ શેર કરવો નહીં વિશ્વાસય પેમેન્ટ નો ઉપયોગ કરવો દરેક વ્યવહારો પહેલા વિગત ચકાસવી જોઈએ મિત્રો ટેકનોલોજી સાચી ઉપયોગ ત્યારે જ થાય છે તેનો ઉપયોગ સમજદારી, જવાબદારી સાથે અને ઓનલાઈન પેમેન્ટ આપણા જીવનને સરળ ઝડપી અને સુવિધાજનક બનાવ્યું છે પરંતુ તેની સાથે સાયબર સુરક્ષા વિશે જાગૃત રહેવું આ પણ એટલું જરૂરી છે આ અંત તેમાં એટલું જ કહીએ કે ડિજિટલ ભારતનું ભવિષ્ય મજબૂત બનાવવા માટે સુરક્ષિત ઓનલાઈન પેમેન્ટ અને તેજ કરવું જોઈએ.
હા, તમે કીધું તે પ્રમાણે એમાં સાવચેતી બી રાખવી ખુબ જ જરૂરી છે કેમ કે આપડે કોઈ બી ફ્રોડ લિંક પર ક્લિક કરીએ છે જેથી કરીને આપણું પૂરું એકાઉન્ટ સાફ થઈ શકે છે તેથી આપડે કોઈ બી એવી અનમોલ લિંકથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ લિંક એવી બારથી આવે તેના પર આપરે ક્લિક કરવું જોઈએ નહી નેતો આપડ પૂરું ખાતું સાફ થઈ શકે છે ઓનલાઈન જેટલું જરૂરી છે એટલે તેના દુરયોગ બી બની શકે છે કેમ કે જો આપડે પીનને એવું ભૂલી જઈએ તો આપણને તેનો ઉપયોગ થઈ શ જેથી કરીને આપણે તફલીફ બી પડી શકે છે એટલે ઓનલાઈનનુ જેટલુ ઉપયોગ છે એટલો દુરુપયોગ બી થઈ શકે છે ઓનલાઈનથી બધા સ્કેમ થઈ શકે છે જેથી ક આપરા પૈસા પણ ચોરાઈ જાય શકે અને જો આપણે સાવચેતીના રાખીએ તો આપણા પૈસાથી માનીને બધું જ ફોન માની માહિતી ભી આગળ બીજા વ્યક્તિ ને મળી શકે છે, જેથી ઓનલાઈનનો જેટલો ઉપયોગ છે એટલો દુરુપયોગ બી બની શકે છે, એટલે આપણે ખૂબ સાવચેતી ઓનલાઈનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણને કઈ નુકસાન ના થાય અને આપડ આગળ જતા કોઈ તકલીફ ના ઉભી થઈ જાય તે માટે ઓનલાઈન જેટલી જરૂરી છે એટલું ઉપયોગ બી આપ આપણે સાવચેતી કરવો જોઈએ જેથી કરીને આપણને કઈ તકલીફ ના થાય અને આપણે સુરક્ષિત રહીએ
હા, તમે કીધું તેમ ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ જરૂરી બની ગયું છે. ઓનલાઈન પે મેન્ટના લીધે આપણને લાઈનમાં ઉભું રહેવું પડું પેમેન્ટ આપણે વધુ કેશ રાખવો પડતો એ પેમેન્ટ સરળતાથી થઈ જાય છે અને હમણાં ઘણી બધી બધી એવી ઓફરો પણ આવે છે કે, જ્યાં અમારે ત્યાં એક ગ્રોસરી સ્ટોર ચાલે અમે ઓફર રાખીએ કે ઓનલાઈન પેમેન્ટ વધુ કરવાથી તમને અમુક ટકા ડિસ્કાઉન્ટ ને એવું આપીએ એટલે ત્યાં ભીડ પણ ઘણી હોય છે અને તેના લીધે ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ સરળતાથી બની છે અને તે ખૂબ જ જરી છે કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે આપણે ઓનલાઈન પેમ પ કરશું તો આપણા દ દેશ ના પેલું નાણાં દેખાય છે કે કેટલા નાણાં હશે અને તેના લીધે આપણે કાર ચોરીથી બચી શકશું અને જે તે ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ જરૂરી પછે
હા, તમે કીધું તે પ્રમાણે હવે ઘણી બધી દુખ દુકાનમાં ઓનલાઈન જો પેમેન્ટ કરીએ છીએને આપણે તો આપણને ઘણું ડિસ્કાઉન્ટ જોવા મળે છે, આપણે કોઈ બી વસ્તુ લઈએ- ઓનલાઈન માં બી કરીએ છીએ તો આપણને ઘણું ડિસ્કાઉન્ટ આપે છે આપણે કોઈ પ્રોડક્ટ લઈએ છીએ ઓનલાઈન થી તો આપણને ઘણું બધું ડિસ્કાઉન્ટ જોવા મળે છે, તેમાં દરેક વસ્તુ પર આપણને દસથી વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ઓનલાઈન કરીએ છીએ તો અને કેશમાં જો આપે કરીએ છીએ તો એટલું ડિસ્કાઉન્ટ આપણને મળતું નથી, તેથી કરીને ઓનલાઈન જો આપણે પેમેન્ટ કરીએ છીએ, શોપિંગ કરીએ છીએ, તો હ આપણને ઘણું ડિસ્કાઉન્ટ મળે છે બસ ટિક કીટમાં બી આપડે જો ઓનલાઈન થી કરીએ છીએ તો આપણને ઘણું તે લોકો ડિસ્કાઉન્ટ આપતા જોવા મળે છે, જેથી કરીને ઓનલાઈન નો ઉપયોગ હવે ઘણો વધી રહ્યો છે, બધી જ જગ્યાએ રેલવે ની ટિકિટો, બસ ટિકિટોથી માણ આપણે કોઈ પણ સ્ટોરમાં શોપિંગ કરવા માટે જઈએ તેમાં બી આપણને ઓનલાઈન જો પેમેન્ટ કરીએ તો આપણને ઘણું બધું ડિસ્કાઉન્ટ એ લોકો આપે છે અને દસથી વી તસ ટકા કે અમુક જગ્યાએ તો ત્રીસ ટકા પણ આપણને ડિસ્કાઉન્ટ આપે છે, જેથી કરીને હવે ઓનલાઈન ખુબ જ ઉપયોગી બની રહ્યું છે અને બધા માટે સારું છે અને ડિસ્કાઉન્ટ પણ ઘણા જોવા મળે છે, તેમાં ઓનલાઈન શોપિંગ પર બી આપણને દરેક વસ્તુ પર અમુક ટકા ડિસ્કાઉન્ટ મળે છે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ અને જો ઓનલાઈન પેમેન્ટ કરીએે તો અમુક ટકા વધુ ડિસ્કાઉન્ટ પણ બી મળી શકે છે આપણને
રી વાત થશે કે ઓનલાઈન પેમેન્ટ જ કરવું જોઈ, ચાલો આપણેે મળીએ આ ઘડી પણ રઈ દીધી તમા